કેમ છો બે
બસ મજામાં. તમે કેમ છો બેન?
હું પણ એકદમ મજામાં છું. બસ હમણાં હું બે થી તી ને ત મન મારા બાળપણ બધું યાદ આવતું તું, કે બાળપણ તો કેવું. જીવનમાં અ અને આમ કેવી સરસ યાદ દો હોય અને હવે તો મોટા થઈ ગયા એટલે હવે. બધું યાદ આવે કે બાળપણમાં તો કેટલી મજા કરતા. મમ્મી પપ્પા એટલી મજા કરાવતા એકદમ જવાબદારી વગરનું જીવન હોય. રમતો રમીએ ખાઈએ પીએ જલસા કરીએ. હમ તો બઉુ નાનપણ યાદ આવે ને મારા નાનપણ માં તો હું કેવા કિસ્સા. બની ગયેલા ને જો હું તમને કહું. તો એ હું નાની હતી ને ત્યારે અમારું ઘર બહ મોટું હતું. અમારે આગળ પાછળ ડાબી જમણી અને પાછળ ચારે બાજુ ફળિયું હતું. અને હું એકદમ નાની અને તો અમારે. ટાંકી હતી અને પાછા દાદરી દાદરા હતા ને. ઈ અગાસી માં ઉચ્ચે સુધી જતા તો મારા મમ્મી પપ્પા એ મને ના પાડી તી. તારે એકલા પાછળ નહીં જવાનું. એકલા તારે ટાકી પાસે નહી જવાનું એકલા દાદરા ચડીને અગાસી માં નહી ચડી જવાનું. તોઇ હું પાછળ જતી ને પછી મારા મમ્મી પપ્પા મને ગોતતા અને પછી ખીજાય. ખીજાય ને તોયું પાછળ જતી. ટાંકી પાસે જતી ને એના પાણીમાં પગ બોળીને બેસું ને. અગાછી માં છેક હું ત્રીજા માળસો ચડી જતી અને પછી બેઠી બેઠી બધું જઉં. અને પછી મમ્મી પપ્પા ખીજાય તોય મને કંઈ ફેર ના પડે. તોય હું એવું કરતી તમારા કઈક કિસ્સા કયો બાળપણ ના.
મારા કે એવા જ છે. હું આ કિસ્સો મને બહુ યાદ. રહી ગયો છે હું નાની હતી ને એટલે નાની એટલે બહુ નાની નહ થોડી સમજણી. તો મારા બા મને એક વાર. અ મારા બા મને એક વાર. મેળામાં લઈ ગયા તો મેળામાં ચકડોળ હતી. આજુબાજુ ના છોકરાઓ આવ્યા હતા- કે અમે આવીએ બા તો બાાયને લઈ લીધા પછી ત્યાં જઈને- અમે બધા એ જીત કરી કે ચકડોળવા બેસું જ છે બેસું જ છે. બા એ કીધું સારું પછી બા ને શું હતું કે અમે બીસું બાય અમને ખુબ સમજાવ્યા કે જો રાડો ના પાડતા બીટાને મોઢું બંધ રાખવાનું હવે બધી સરત માની અને ચગગળમાં બેસવા નક્કી કર્યું. બાય સાથે બેઠા- પછી થયું એવું કે જેવું ચકડોલ ચાલુ થયું ને- એ ભેટું જેટલા બાળકો હતા ને એ બધા તો આનંદ કરવા માંડ્યા- પણ બાને બીક લાગવા માંડી બા એ રાડા રાડ કરી મૂકી- અને બા કે બંધ કરો બંધ કરો આમ- કિસ્સો મને એ રીતે યાદ છે. કે આમ રાતે આવે અને દુઃખ એ થાય કે બા ને બીક લાગીને બા અમને સમજાવતા તા કે બીકતા નહી. અને એમને જ બીક લાગી બીજું મને- કિસ્સો યાદ છે. કે હું ને મારો ભાઈ નામ- ત્યારે ચાલતા ચાલતા સ્કૂલે જતા- તો એ વખત તો આમ ઉટલારીઓ બહુ નીકળતી હતી. તો ઉટલારીમાં અમે છે. ને દફ્તર મૂકી દઈએ એટલે અમારે ઉચકીને આવવું ન પડે- એક વાર એક ઉલ્લારી વાળા ભાઈને ખબર પડી ને કે આ લોકો એ દફતર મુક્યા- એને ઉટલા રહીનેને જોશ થી લાકડી મારી એટલે દોડવા માંડ્યું- હવે અમે એટલા બધા મોટા ને કે એની પાછળ દોડી શકીએ- અમારા દફત એમાન અમે રાડો પાડીએ- પછી એક મોટા ભાઈ બાજુમાં ચાલતા હતા ને એમને અમને- લઈ દીધા પણ એ કિસ્સો એ મને બહુ જ યાદ આવે છે. એવી રીતે મને એક કિસ્સો હજી યાદ આવે છે કે અમે જ્યાં રતા હતા ને ત્યાં ગામની બહાર રતા હતા લગભગ મારા પપ્પા ને જોબ એવી હતી એટલે તો હું દરરોજ મારા પપ્પા જોડે ક્રીમ રોલ મંગાવું એ દરરોજ લગભગ ભૂલી જાય પછી એક દિવસ ઈઠેઠ ઘરે આવી ગયા ને ત્યારે એમને પાછું યાદ આવ્યું એ કિમ રૂલ લાવવાનો હતો તો મારા પપ્પા સા પણ લઈને એટલું બધું આઘું હતું ને ગામ ત્યાં રાત્રે યાય મને યાદ છે હજી કે ઈ કિસ્સો મને હજી એટલો બધો યાદ છે ને કે મારા પપ્પા ખાલી ક્રીમ રોલ લેવા માટે ત્યાં ે ગે બરોબર છે ને બેન તમારો શું કેવ છે તમને શું યાદ આવે છે બીજા નાનપણના કિસ્સા
હા બરોબર છે એ તો હું કઉ છું કે આપડું બાળ પણ સારું જાય છે એ આપડે મોજ મજા કરીએ મસ્તી કરીએ તો ઠીક પણ ઈ મોજ મજા અને ઈ બધી મોજ મસ્તી કરવા માટે આપણેે આપણને આપણા મા બાપે એટલી બધી મોજ મસ્તી કરાવી આપણને રમાડ્યા આપણને બધી સુવિધાઓ લાવી દીધી આપણને આપડી પાછળ પૈસા ખર્ચા ત્યારે આપડો બાળપ આટલો સારો ગયો હું તમને વાત કરું તો દર વેકેશન ઉનાળાના વેકેશન દિવા દિવાળી ના વેકેશનમાં હું મારા મામા ના ઘરે જ હતી મારી મમ્મી સાથે તો એક વાર કેવું થયું તું કે હું હું મારી મમ્મી ની બાજુ માં સુતી હતી અને ઈ ખાટલો હતો ખાટલા નીચે ઉનાળો હતો એટલે મારા ્પા એ ઘરે પાપડ બનાવીને એને નીચે સુક્યા તા તો પાપડ સુકાઈ ગયા તા અને મને ઊંઘમાં નાના બાળકને કેમ આખી પથારીમાં ગલોટિયા મારવાની ટેવ હોય એવી રીતે મને ગોલોટીિયા મારવાની ટેવ પણલો ત્યાં મારતી મારતી હું બાજુમાં થોડીક જગ્યા હતી ત્યાંથી હું નીચે પડી ગય અને નીચે પડી ગઈ ને એટલે બધા પાપડ ભાંગી ગયા એમ પછી મારા બાાય નમે સતથી પાપડું બનાવ્યા પણ એ કિસ્સા મને એટલો યાદ છે કારણ કે હું પડીે ત અડધી રાત્ર ત્રણ વાગે હું ઊંઘ માંથી પડી ગઈ પડી ગયોટ એટલે અવાજ એટલા આવ એટલે બધા જાગી ગયા અને પછી જાગ્યા ને ત્યારે બધા પાપડ ભાંગી ગયા બધાને એટલા દાંત આવ્યા ને તો એ કિસ્સા મને આજ સુધી યાદ છે પછી મને એવી પણ ટેવ હતી કે દર રાત અ હું મારી મમ્મી ને બહુ કવ કે મમ્મી વાર થકે વાત થકે તો મારી મમ્મી છે ને મારા માટે છાપામાંથી વાર્તા ગોતી રાખે એ પછી એવી કઈક બુક એના હાથમાં આવી હોય તો એમાંથી વાર્તા ગોતી રાખે પણ એને એટલી બધી વાત તો ક્યાંથી આવડે તો હું રોજ રાતે એટલી જીદ કરું ને અને પછી એમ કહ ના મમ્મી આ વાર્તા તો મને કાલે કીધી ને કોઈક નવી વાર્તા કે મને તો બિચારી એક વખત પછી એવો આવ્યો કે જાતે બનાવી બનાવીને વાર્તા કેવા આ મંડી કે એવું એવું કઈ નહ કે આ છાપામાં વાંચીતી કે બુકમાં એ બસ જાતે બનાવીને કે અને સાચો કવો તો ભૂકમાં અને છાપામાં જે વાર્તા એ મને વાંચીન સંભળાવતી ને એના કરતા એ જાતે બનાવીને જે મને વાર્ તીને એ મને બહુ મજા આવતી કારણ કે જે છત બનાવીને વાર્તા કરતી નેમ એમાં પોતાની સામેલ કરતી મને સામેલ કરતી મારું નામ લેતી અને એવી રીતે બહ મજા આવતી બરોબર ને તમારું શું કેવું છે
સાચી વાત છે બાળપણની તો વાત જ કઈક અલગ હોય છે એને એ બાળપણમાં જે કિસ્સા બનેલા હોય ને આપણે ભૂલી નથી શકતા એવો જ મને એક નાનપણનો કિસ્સો યાદ આવે છે કે અમારે દસ શનિવારે સવારની સ્કૂલ હોય તો શિયાળો હોય ત્યારે ઠંડી તો ખૂબ હોય તો ચાલતા ચાલતા જ અમારે તે સ્કૂલે જવાનું હતું રિકષાઓ કે એવું કઈ હતું નહ તો હું ને મારા ભાઈ દર શનિવારે સવારે ચાલતા ચાલતા સ્કૂલે જઈએ તો ઠેર ઠેર જગ્યાએ પેલા તો કાપણા બધા કરીને બેસતા સમય માણસ પાસે હતો એટલે બેસતા તો અમે થોડીક થોડીક વાર તાપણા આંગળ બેસી જઈએ પછી સ્કૂલ લઈ જવાનું એટલું બધું મોડું થઇ જાય પછી બેન જઈએ ને એટલે ખી જાય કે શનિવારે કોઈ દિવસ વહેલા નથી આવતા પણ એ એ જે યાદ છે ને તપણે આગળ બેસી જવાની હા એટલી મજા આવતી ને એવી જ રીતે અમે છે ને નાના હતા ને ત્યારે પેલા તો ક્યાં આટલા બધા સંસાધનો હતા આનંદના અ સાદું જીવન તો ગામડે અમે જઈએ મામા ના ઘરે વેકેશન કરવા થ્યાા વેકેશન એટલે શું કામ કરવાનું ને રેવાનું વારંવાર તો ત્યાં કઈ નળ નતા ઘરે ઘરે એ વખત બાર કોએ પાણી ભરવા જવું પડતું હતું તો અમે બધા પેલા ગામડામાં કેવું હોય કે છોકરીઓ નાની નાની હોય પંદર વરસ વીસ વરષની એ લોકો નક્કી કરે કે આ ટાઈમે પાણી ભરવા નીકળીશું ત્યારે બધા ટોળું થાય પછી ભરવા જાય ખુવેય ત્યારે રસ્તામાં એટલો આનંદ કરે ને કહેવાય પાણી ભરવા જવાનું પણ હુંય નાનો એવો ગળો લઉં અને પછી હરો હર જો પણ એટલી મજા આવતી ને એ વસ્તુની એટલે આ બધા જીવનના નાના નાના કિસ્સાઓ પણ એવા યાદ રહી ગયા હોય શું કેવું બેન તમારોું
હા એકદમ સારી વાત છે બાળપણ તો વાત જ અલગ છે બધાને બાળકો હોય ત્યારે બધાને એમ થાય હવે મારે મોટા થઈ જવું છે અમારે નાના નથી હું નાનો છું હું નાની છું એટલે તમે બધા મને કે ક કરો છો અને મને શીખામણો આપો છો પણ એ લોકોને એ વખત એવી ખબર નથી કે એ લોકો જિંદગી ના આમ કેવાય ને કે સોનેરી સમયમાં જીવતા હોય છે પછી એ લોકોને મોટા થઈ ને ખબર પડે તો બહુ સારા સમય ગયા આપણને આપડણે જેમ જેમ જીવનમાં આગળ વધતા જઈ ને એમ આપણને જીવનના અમુક તબક્કાઓના અમુક કિસ્સા યાજ ર ન રહે પણ બાળપણ તો તમે લગભગ બધાને યાદ રહેશે તમે ગમે વ્યક્તિની સાથે વાત કરો ત્યારે એ વ્યક્તિને મોઢે સાંભળી જ હશે કે હા હું નાનો હતો ત્યારે આમ કર હું નાની હતી ત્યારે આમ કરતી એટલે બધાને પોતાના નાનપણના કિસ્તા કોઈ ને કોઈ રીતે યાદ હોય જ તે ઘણા એમ કે મારું બાળપણ તો સારું નહતું અને પાછી આવી ના બે મિનિટ પછી પોતાના બાળ પણ નાખ કેવા બેઠી જાય એટલે એ તો મેં જોયું જ છે કે દરેક માણસને પોતાનું બાળપણ યાદય હોય છે ને એના કિસ્સા યાદ હોય છે ને બાળપણની તો વાત જ અલગ છે અને બાળકોને તમને કહું અમુક બહુ વિચિત્ર આદતો હોય હું મારી જ વાત કરું ને તો મને કેવી અલગ આદત પડી ગઈ હતી ને કે રાત્રે છે ને હું ચણિયા ચોળી પહેરીને જ છું અને ચણિયા ચોળી વર વગર મને ઊંઘ નતી આવતી એ વખત તો બાળકો નાના હોય એટલે ઈ લોકોને પથારી ભીની કરવાની આદત હોય તો હવે ચણિયા ચોળી ચુંદડી ને બ્લાઉઝ આ ત્રણ વસ્તુ ભીની થાય. અને નીચે ગોદડી પાથરી હોય તો મમ્મીને બહુ તકલીફ પડતી કારણ કે એને ચણિયા ચોળી પણ બદલવાના ગોદડી પણ બદલવાની. પણ હું માનતી જ નહી હું એમ જ કેતી મારે ચણિયા ચોળી પહેરીને જ શું છે. હું ચણીયા ચોળી શિવાય કાય ના પેરતી. પછી મારી મમ્મી એ મને અ ત્રણ ચાર એમ કેહેવાય ને કે રાત્રે સુ. તી વખત ગરમી ન થાય એવા કોટન ના સરસ ચણિયા ચોળી સીવડાવી દીધા. પછી ધીમે ધીમે મોટી થઈ અને મને ખબર પડી કે નાના મમ્મી ને તો બહુ મહેનત થાય છે. ચણીયા ચોળી પહેરીને કઈ સુવાનું ના હોય. પછી પણ બે ત્રણ વર્ષ સુધી તો આમુ ચણીયા ચોળી પહેરીને જ સુતી. તા મારા બાળપણ ની બહુ કેવાય ને કે વિચિત્ર આદત હતી. બધાને હોય જ બરોબર ને સારું બેન. હવે મારે બારઅ વસ્તુઓ લેવા જવાની છે ને તો હું તમને પછી વા વાત કરીશ. બરોબર આવજો.
આવજો.